હલો.
હેલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. બીજું શું કરો છો?
બસ શાંતિ, મારી યાદ નહી આવડી આવતી તને?
આઈ ને! હા આઈ આઈ.
હા થોડા નેટવર્કનું ઈસ્યુ છે ને એના માટે.
એ આવું મોસમ થાય ને એટલે ઘણી વખત નેટવર્ક ઈશ્યુ આવી જ જાય છે. હમ બીજું. ચાય, આજે દૂધ જ નથી આવ્યું. બધી જગ્યાએ ફરી આવીઈ સવાર નું કે અહિયાં દૂધ નથી, ડેરી એ નથી, અમૂલે નથી મને લાગે બધે કાલે વરસાદ પડ્યો ને બે દિવસ થી, એટલે પાણી ભરાઈ ગયું લાગે એટલે આ ઈ નથી ગાડી એવું લાગે છે.
કોન નું દૂધ વાપરો છો તમે?
આમ મને તો અમૂલ ગોલ્ડ જ ગમે છે. એના પછી તો, એ શક્તિ પણ આઈ જાય એટલે નથી ગમત
શક્તિના નું ચાય પટલી પટલી બને છે ને?
હા કઉ છું ને શક્તિ નથી ગમતી. અમૂલ ગોલ્ડ જ ગમે છે એની ચાય હોય એમાંય હું તો ચાય ને એકદમ બરાબર ઉકાળું ને એકદમ રબડી જેવી ચાય થઈ જાય છે.
ના તારી તારી હાથ નું ચાય તો બહુ સરસ બને છે. ને તમે ઈલાયચી નાખોને એના ટેસ્ટ બહુત સરસ આવે છે.
હા. જો ઈલાયચી નાખીએ ને, ઠંડી આવે એટલે એમાં થોડી કેસર નાખવાની. ઠંડી માં ખાલી બે આમ લૂમ નાખો ને તમે કેસર ની ચાાય એટલી ગજબ બને છે ને! એમ મજા આવે.
આવવા પડશે તારે ઘરે.
ચોક્કસ! મારે તો ફિક્સ છે. સવારે ચાય. હોયને એટલે એમાં સેજ બે દાણા કેસર ના નાખીએે છીએ, અને
સાંજની ચાય હોય, એટલે અદરક નાખું છું.
સવાર માં તો આયોતી દૂધ -દુધે તો તમે લાયો નહી?
સવારમાં તો આજે થોડા મોડા ઉઠ્યા, સાડા અગયાર વાગે ગઈતી ડેરીએ તો. કે નથી. એટલે મારી જોડે રાતનું દૂધ પડ્યું તુ, એમાંથી સવારે તો ચાય પી લીધી, પણ પછી બાર વાગે કામ કરીએ ને એટલે બાર વાગે, ને પાંચ વાગે પીએ. પી બાર વાગે, અગિયાર વાગે દૂધ લેવા ગઈ, તો ક્યાં એને ના મળ્યું. સામે ડેરીએ ગઈ ના મળ્યું, પછી આગળ અમૂલ ની ડેરી છે, મેં કીધું અમૂલ ડેરીએ જતી યાય.
હમ્મ, કાલે વરસાદ પડીના, કાલે બહુત વરસાદ પડીને એના માટે ગાડી આવ્યો નહી, તો દૂધ કમ આવ્યો હશે પાછળથી.
કાય હવે ખબર નથી રીઝન તો શું છે, પછી ડેરી થી મંગાયું દૂધ, હવે ડેરી ન દૂધ ગમતું નથી, પેલું ગાય નું દૂધ આવેને.
આતો મને એમ ગમતું નથી.
હા અમને પીધેલું નથી, એટલે થોડી સ્મેલ સ્મેલ જેવું લાગે છે. અને પાતળું એ બહુ છે.
હા, પતાડું બો છેે, સાચી વાત છે.
એ એટલે આ થોડો એક ગોલ્ડમાં છે ને એક ગ્લાસ પાણી ઉમેરીએેને. ત્યારે જઈને આવું પાતળું દૂધ થઈ જાય છે.
તમે તો બીચમાં બફેલો વાપરો છો ને, વાપર્યો તો ને તમે ભે
હા વચ્ચે બફેલો વાપર્યો હતો, એ સરસ હતો, પણ એ હવે શું કે પેલો મંગાવતો નથી દૂધ વાળો, એ કે કે મને આખું
શું કેવાય એમને કેરેટ મંગાવવું પડે છે, તો કે આ બે ત્રણ વા માટે નહી થતું. કેરેટ માં પચીસ બાટલી આવે, તો મારે પચીસ વેચાય ને એટલે, હા એટલે પછી બ ફેલો બંધ કર્યો, એનું દહી બહુ મસ્ત થતું હતું, બફેલોને દહી ઇ મસ્ત થ તું તુ ને, એનું મલાઈ એ બહુ સરસ આવતી હતી.
મારેતો અ શક્તિ લાવુંને, કઈ ઘણી વખત તો દૂધ લેવા જાઉંને તો ગોલ્ડ નથી હવે, તો બોલે છે. કે શક્તિ લઈ જાવ, ના મારે શક્તિ જોતોય નથી. ચા ની પીધી માને, શકતિ
નહી હોતું તો હું તો શક્તિ મંગાવું, કેમ છોકરાઓને સવારે પાંચ વાગે નિશાળ માટે જવું હોયને. તો એને કઉ, શક્તિ તો શક્તિ લઈ આય. પણ એ.... શક્તિ એ બહું એકદમ પાતળું પાતળું દૂધ છે
હમ....
અને એની કમ્પેરિઝનમાં પછી બફેલો બહુ સરસ છે.
બફેલો સ સરસ છે ગોલ્ડ ભી સરસ ગોલ્ડ મસ્ત હૈ
કમ્પેરિઝન જ નથી.. આમ જ આમ જોઈએ તો એ દૂધ નુકસાન કરે ખબર છે?
હમ.....
કે એમાં બધું... ફેટને એવું બધું મિલાવટી. પણ આપણે શું હવે આદત પડી ગઈ છે મિલાવટી વસ્તુ ખાવાની હવે સારી વસ્તુ આપણાથી હજમ નથી થતી. આપણને છે ને મિલાવટી વસ્તુની આદત પડી ગઈ છે.
તમે ખીર બનાવી છે ને દૂધ ની ગોલ્ડ ની કાય?
હા હું તો ગોલ્ડની જ બનાવું છું કઉું તો છું ખીરમાં બફેલો ફસ્ટ અને.... સેટ થાય તો પેલું વધારે સરસ થાય. જાડું દૂધ હોય ને એટલે ફટાફટ અને સારી બની જાય છે.
શરબતમાં બી સારું લાગે છે ને ગોલ્ડ ના દૂધ તો?
શું ક્યો છો?
શરબત બનાવ્યે એના માટે ગોલ્ડ બીજો એમ કે કસ્ટર્ડ પાઉડર આવે છે. સ્ક્રીમ ના નો આવે છે
આપણે.. તમે ખાલી ગોલ્ડ લો ને એટલે તમારે કોઈ બીજ કે આર્ટિફિશયલ પાવડર ને એવું કોઈની જરૂર જ નથી એમાં બધું નાખેલું જ હોય છે. એને ખાલી થોડીવાર ઉકાળો ને તો તમારી ખીર એકદમ રઢાઈ જાય. અને રઢેલું દૂધ હોય ને તો એ એકદમ મસ્ત થઈ જાય જાડું જાડું. એની મલાઈ એ સારી આવે. તમે મારા ઘરની ખીર તો ખાધી જ હશે.
ખાધી સ ને તમે બનાવ છો ને એક તો ચાવલ નું બનાવશો તો બીજી સાબુદાનેનું કરેસ
હા હા હા... એટલે એની જ હોય છે ગોલ્ડ ની જ હોય છે. હું તો ચાર બાટલી, પાંચ બાટલી દૂધ લઈ ને બે અઢી લીટર એને ચડાઈ દઉં. પછી ઈલાયચી નાખીને ગેસ ધીમું કરી દઉં એટલે.. ખીર બની જાય એકદમ મસ્ત.
હમ....
બીજું કઈ કસ્ટર્ડ પોડર ને એવું નાખવાનું જ નહી એ નેચરલ જ સારું બને. અને એ તમે ગાયના
ખીર માં તો નઈ નાખે કસ્ટર્ડ પોડર આ તો મે આની વાત કરું છું. અને આઈસક્રીમ ઉપર નઇ શું કરે છે આ ટુકમરી ને હા મિલ્કમેડ હા ક્રીમી બની જાય કોની આઈસ્? એના જ વાત કરું છું કે એના માટે ગોલ્ડ નું દૂધ બેસ્ટ છે.
હા.. ગોલ્ડ હતું ગોલ્ડ કઉં છું ને બધા માટે હવે તમે ગાય ના દૂધની ખીર બનાવવા જાવ ને તો એ ખીર સવારનું સાંજ પડી જાય તો એ દૂધ જાડું નહી થતું.
હમ
બે કિલો માંથી એક કિલો કર્યો પણ એ દૂધ જાડો નહી થતો. કઉ છું ને આજે મંગાવયું ને તો મેં કેટલા એક લી અડધો કલાક સુધી એને દૂધ ને રઢાય કે ચાય મસ્ત એકદમ જાડી થઈ જાય જાળી થઈ જાય પર દૂધ અડધું થઈ ગયું પણ જાડું ના થયું.
પાતલું નુ પાતલું રહે છે સાચી વાત. તો તમે દૂ દૂધ લાવો તો પછી ઉકાળો છો કે થેલીમાં થી એ સીધા ચાય બનાવ છો તમે?
હું તો થેલી માંથી સીધી ચાય બનાવ છું. કેમ કે મારા છોકરાઓ છે ને મલાઈ નથી લેતા. અને પેલા ગરમ કરીને મૂકીએ ને તો એમાં આખી મલાઈ નીકળી જાય એટલે આખું વિટામિન તો બધું મલાઈમાં જ તુરે પછી શું ખાલી પાણી જેવું જ દૂધ તો રહે ના તમે દૂધ ગરમ કરીને મૂકશો તો આટલી જાડી જાડી મલાઈ તો નીકળી જાય
નિકળી જાય સાચી વાત છે.
દુધ જે હોય કેલ્શિયમ ને બધું તો નીકળી જાય દૂધનું બધું ફેટ ને બધું મલાઈમાં આઈ જાય એટલે મારા તો બંને
દીકરા માટે તો ના કરું મારે માટે કરું છું દૂધ ઉકાળે લું બે થેલી એના મલાઈ થાય પછી એના ઘી નીકાલી લઉ.
હમ હમ ના કેમ કે હું એક ટાઈમ પીવું છોકરાઓ એક એક ટાઈમ જ લે એટલે સવારે જે તાજું દૂધ આવે ના એ દૂધ ઉકાળી દઈએ ઉકાળીને તરત જ બધાને ઈલાયચી વાળું દૂધ જોઈએ મારા ઘરમાં એટલે ત્રણ બાટલી ઉકાળી દઉં એક એક એક એક ગ્લાસ બધાને આપી દઉ એટલે મલાઈ થતી જ નથી ઉકાળીને ફટાફટ થાલીમાં ઠંડુ કરીને છોકરાઓને આપી દઉ. એટલે છોકરાઓને થોડું
તો તમે ઉકાળીને દૂધ પછી આ એમાં શભ છે એમાં ભૂલી ગય મા નહી નહીં ઈલાયચી નહી શરબત માથે ઉકાળી ને પછી શરબત નાખો છો યા ક કચા દુધમાં ના
ના આમ ઘણી વખત છેને હું ઉકાળેલું જ નાખું છું. કેમ કે બધા કે છે
હમ.
કે દૂધમાં બેક્ટેરિયા હોય છે ઠંડુ દૂધ હોય ને તો છોકરાઓને ઠંડુ દૂધ નહી આપવાનું એમાં બેક્ટેરિયા હોય છે. આપણે દૂધ કોઈ પણ લો ભલે ગાય નો લે થેલીનો લો એ દૂધમાં બે બેકટેરિયા હોય છે એટલે દૂધ ગરમ કરીને જ યુઝ કરવાનું હોય છે એટલે મારે શબત બનાવવાનું હોય ને એટલે હું પેલા દૂધ ને ગરમ કરીને પછી થાળી મા ઠંડુ કરી દઉં અને એમાં એક બે બરફની ક્યુબ નાખી પીધો અને એવું હોય છે કે આજે સાંજે બધાને શરબત પીવાનું છે. તો ગરમ કરીને ફ્રીજમાં મૂકી દઉં એમાં એ પાછી મલાઈ નથી કાઢતી હા
તો મલાઈ
એમાં ઉપર નીચે હિલાઈ દઉં એટલે શરબતમાં મલાઈ જતી જ રે.
તો આ આછી નહી લાગે અચ્છી લાગે છે?
એ મિક્સર થોડું કરી બ્લાઇન્ડર ફેરી દો ને એટલે એવું થાય. પાછું દૂધ બની જાય મલાઈનું હા એમાં હું મલાઈ નથ થી કાળતી.
અહ.
એવું.
હ તો મોમાં મલાઈ આવેને તો ગમતું નથી મને તો દૂધ ની દૂધ ની મલાઈ મોમાં આવે ના
હમ્મ હા એ મારા ઘરમાં કોઈને નથી ગમતું બધાને છાણીને જ લે છે.
અમે તો ચા બનાવ છું ને તો ચા પડીને ઉપર મલાઈ આઈ જાય તો પહેલા તો મા મલાઈ પાછળ કરું ઉતા ચા પીયું મેં.
અરે હું પેલા મલાઈ ખસેડવાની પછી જ બધું કરવાનું. ચલો. હું મોકું હા કોઈ આયા એટલે પછી આપડે નિરાંતીથી વાત કરીએ હ.
હા ચલો વાંધો નહી તમે ગોલ્ડ લઈ આવો તો તમે ચાય પીઓ સરસ. તમે મને યાદ કરો મને.
પી હવે તો હું આવો
હે ના ના તમે પીઓ શાંતિથી ચલો મળીએ પા
હા ચલો મળીએ. બાય, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.